હેલો તમને મારો અવાજ આવે છે.
હા આવે છેને.
તમે કેમ છો?
મજામાં હેલો
હુ આજે તમને ચોમાસા વિશે ટોપિક વિશે તમને કહેવા માંગુ છુ. કે ચોમાસામાં આપણને વરસાદ પડે છે ચારે બજે લીલા છમ થઈ જાય છે વરસાદ ન ખેડૂત માટે લોકો ને ખુબ જ જરૂરી હોય છે. કેમ કે એ લોકો ખેતીવાડી કરે છેને તેમના માટે ખુબ જ જરૂરી છે હા ક્યારેક ક્યારેક નુકસાન પણ થાય છે કેમ કે ખુબ જ વરસાદ પડે છેને તો ત્યારે લોકોને નુકસાન પણ થાય છે ત્યારે પાક ધોવાઈ જાય છે તમે શું કેવા માંગો છો?
હા તમે જે કે રીતે સાચી વાત છે તે જ રીતે હું પણ સૌને ચોમાસા માટે કહું તો ચોમાસુ ના ઋતુમાં એટલે કે ઘણી જગ્યા આપણને નુકસાન પણ થાય છેને ઘણી જગ્યા આપણને ફાયદો પણ રહે છે. ચોમાસું એટલે કે ખેતીવાડી લોકો નુ ચોમાસામાં ખેતીવાડી લોકો ની ખેતી ખુબ જ એટલે કે એમનો પાક ઉગે છે અને જો વધુ વરસાદ પડી જાયશે તો તેમ નો તો તેમનું નુકસાન પણ થાય છે. તેમના કારણે હેલો
હ હા
હા, તમે શું ક્યોછો?
ન જમા સામને ક છ જમા શ